કેમ છું.
હા મજામાં તમે,
હું પણ મજામાં છું.
હા આજે જો આપડે જો ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગ વિશે વાત કરીએ.
હા ચાજ
હા આજે ત્યારે જોઈએ તો ઓનલાઈન વધી ગયું છે શોપિંગનું કે માણસો ઓનલાઈન શોપિંગ વધારે કરે છે. ઓનલાઈન શોપિંગના
હા ઓનલાઇન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ એ બંને વિશે બહુ જ જરૂરી છે. આ ડિજિટલ યુગમાં તો બંને જ મોડલનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે.
હા સાચી વાત છે અ કેમ કે આપડે અત્યારે જોઈએ તો બધા ઓનલાઈન શોપિંગ વધારે કર હોય એ છે કે ગમે એ વસ્તુ મંગાવી તો આ ચાલ ઓનલાઈન મંગાવી લઈએ અને જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે કેમ કે અત્યારે આપડે જોઈએ. તો ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુ આપડે જોતી હોય. એ વસ્તુ અમુક વખતે આવતી નથી હોતી તો એ પણ છે. કે આપડે હા રિટર્ન કરીએ તો પણ એ વસ્તુ રી ટર્ન થયા પછી પણ એના પેયમેન્ટ આવામાં પૈસા આવામાં પણ વાર લાગે છે તો એ થોડુંક નુકસાન છે એનું
જો આપણે જો કદી અ ઓનલાઈન શોપિંગ કરવું છેતો અ પેલા તો એ ધ્યાન રાખવું જોઈએ કે એની રેટિંગ કેવી છે જો એની રેટિંગ સારી હોય જો એના કમેન્ટ પણ સારા હોય તો રિવ્યૂ સારા હોય તો આપણે એ વસ્તુને લઈ શકીએ ન તો અ મંગાડી લે પછી બીજું જો ખરાબ નીકળી જાય તો આપણું જ નું નુકસાન થાય છે આપનું ટાઈમ પણ જાય છે અને પ્રોડક્ટ પણ વેસ્ટ જાય છે.
હા એ વસ્તુ સાચી છે કે, ગમે એ વસ્તુ આપડે ખરીદી તો ઈ વસ્તુ આપડે પેલા જોઈએ કે એનું રી ટીંગ કેવું છે ન કમેન્ટ કેવા છે કે એ સારું છે કે નથી સારું એ જોવું જોઈએ અને એ પણ જોવું જોઈએ કે રી ટન પોલિસી થાય છે કે નથી થાતી કેમકે અમુક વસ્તુ ભલે આપડે રેટિંગને બધું જોઈને લીધું હોય પણ એ લોકો થી ને પણ ભૂલ થઈ જાય છે કે અમુક વખતે પડે જે મંગાયવું હોય એ આવતું નથી હોતું કા પછી જે પ્રોડક્ટ આપડે મંગાવી હોય એ પ્રોડક્ટ સારી હોતી નથી અમુક વખતે
તો આપ પડે હા આપડે રિટર્ન કરી શકીએ એવી વસ્તુ આપડે લેવી જોઈએ.
બરાબર એના ઓનલાઈન શોપિંગના ઘણા બધા ફાયદા છે. જેથી આપણે અ દેખો આપણે સૌથી મોટો ફાઈદો તો એની સુવિધા ઘેર બેઠા શોપિંગ કરી શકીએ આપણ
હા એ વસ્તુ સાચી છે.
અને જો આપણને પ્રાઇસ કમ પેર કરવા પણ ગયા તો એ એમાં પણ આસાની થાય છે. તમે દેખો બે બે પ્લેટફોર્મ જો હોય અ ઓનલાઈન શોપિંગના તો એમાં પણ કમ્પેર કરી શકીએ. જો પહેલાં અ પ્લેટફોર્મમાં વધારે વધારે બતાવે છે પ્રાઇસ તો બીજા એનામાં આવો તો એનામાં બહુ જ કમી બતાવે છે.
એ એ બી એ કે ઓફલાઈન શોપિંગમાં આપડે જેવું મટીલયર જોતું હોય છે એ વસ્તુ આપને મળી જાય છે પણ ઓફલાઈન શોપિંગમાં અમુક વખતે એને અ પૈસા પ્રાઇસ એની વધારે હોય છે ને ઓનલાઈન શોપિંગમાં પ્રાઇઝ એની ઓછી હોય છે તો કારણે પણ આપણે ઓનલાઈન શોપિંગ વધારે કરીએ છીએ.
કે અત્યારે આપણેે જોઈએ કે તહેવાર હા તહેવારોની સિઝનમાં આપણે જોઈએ કે ઓનલાઈન શોપિંગમાં બધી એપમાં અ ઓફરો હોય છે તો એ કારણે પણ આપણે વધારે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ
બરાબર જો પણ ઓનલાઈન શોપિંગ કરતા વખતે અ ઓનલાઈન શોપિંગ કરતા વખતે આપણે એ જોવું જોઈએ એની અ પૂછતાછ કરવો જોઈએ કે એ વેબસાઇટ ખરી છે કે ખોટી છે જો ખરી હોય તો એથી આપણે શોપિંગ કરવું જોઈએ. અન જોએ ખોટી નીકળી જાય તો આપ આપને પે સ્કેમ પણ થઈ શકે.
હા એ વસ્તુ સાચી છે કે ગમે એ એપમાં આપણે ભરોસો ના કરી શકીએ કે આપડે જે અમુક છે આપડા અ શું કેવાય અ દેશમાં કે અમુક એપ એવી છે ફ્લિપકાર્ટ કયો કે એમેઝોન કયો, મિસો કયો અ એવી ત્રણ ચાર એપ છે કે જે મળી શકીએ છીએ તો એમાંથી જ વસ્તુ તુ લેવી સારી પડે ને અમુક જે નવી નવી એપો છે એમાં આપડે ભરોસો નથી કરી શકતા અને વધારે આપડે જોઈએ તો એ નવી નવી એપ માં આપણેે રિટર્ન પોલિસી પણ નથી હોતી અને આપને એટલું ખબર પણ નથી હા અમુક માં એવી એટલી બધી રેટિંગ પણ નથી બતાવતા હોતા કે આ પ્રોડક્ટ કેવી છે ને કેવી નહી
એટલે આપણે એ જોઈ વિચારીને શોપિંગ કરવી જોઈએ ઓનલાઈન.
બરાબર. પણ મને એવું લાગે છે કે આપણે જો ઓફલાઈન શોપિંગ કરવા જોઈ તો એ પણ સારું જ છે કેમ કે આપના આપણે શોપિંગ જો કરવા જાય તો આપને આપના તો જોવી છે તે વસ્તુને તો એ સારી છે કે નથી એ આપણાને તુરંત ખબર પડી જાય છે. પણ આ ઓનલાઈનમાં એવું ન રહે છે. જો એ વસ્તુ ઘેર આવે ત્યારે જ આપને જોવા મળે છે અને ત્યારે જ આપને ખબર પણ પડે છે. કે વસ્તુ સારી છે કે નથી.
હા એ વસ્તુ સાચી છે કે ઓફલાઈન શોપિંગમાં આપણે જેમ કે કપડા લઈએ લેવા જઈએ તો આપણે આપણી સાઈ ઈઝ અને કેવી છે ને કેવું નહી આપણા ઉપર સારું લાગસે કે નહી લાગે. અને મટીલ્યલ પણ આપણે જોઈ શકે નહી તો ઑનલાઇન શોપિંગ માં એવું આપણે નથી જોઈ શકતા ઘરમાં વસ્તુ આવે ત્યારે જ એની ખબર પડે છે. ઓફલાઈન શોપિંગ એમ સારું છે.
અને ઓફલાઈન શોપિંગમાં આપ બાર્ગનિંગ પણ કરી શકીએ. ઓનલાઈનમાં તો આપને જે વસ્તુની કિંમત હોય છે એ જ આપવું પડે છે. પણ ઓફલાઈનમાં કેવું આપને પણ કરતા આવે છે. એ એનો ફાયદો પણ છે, ઓફલાઈન શોપિંગમાં
હા, એ વસ્તુ સાચી છે કે આપણે એક સ્ત્રી છીએ તો આપણે બાર્ગેનિંગ વસ્તુ તો આપણે પહેલા જોએ ગમે એ વસ્તુ લેવામાં એટલે એ વસ્તુ આપણને વધારે ગમે કે આપણે જો ઓફલાઈન શોપિંગ કરવા જઈએ તો આપણે બહાર ભાવતાલ વધારે કરીએ કે ભાઈ આ વસ્તુ આટલામાં મારે નથી જોતી. આટલામાં તમે આપો એ ઓનલાઈન શોપિંગમાં આપણે એવું નથી કરી શકતા. ને અતિ ઓફર કરે છે બધા કે સીઝન હોય કે તહેવારો ની સિઝનો માં એ લોકો ગિફ પણ રાખતા હોય કે વધારે શોપિંગ કરીએ તો આપને ગિફ્ટ મળે તો એ રીત તે પણ બધા વધારે શોપિંગ કરતા હોઈએ છે.
બરાબર ઓનલાઈન શોપિંગ કરવામાં ખરાબી નથી પણ આપણે જો એનો બરાબર યુઝ કરીએ તો એ સારું જ રહે છે. એક પ્રકારે
હા એ
જો આપણે અર્જન્ટ લાગે જો આપણે વસ્તુ અર્જન્ટ લાગે છે તો આપણને ઓનલાઈન કરી તો અ કંઈક પ્લેટફોર્મ એવા છે કે જેથી અતિ આપણને જો પ્રોડક્ટો ઓર્ડર કરે છે તો એ દસ મિનિટમાં પંદર મિનિટમાં આવી જાય છે.
હા, એ વસ્તુ સાચી છે, તમારી કે આપણે અમુક વસ્તુ આપણે જોતી હોય તો તરત મળી જાય છે.
એટલે માં જોઈએ કે, અત્યારે આ ચોમાસાની સિઝન માં આપણે બહાર નિક- કડવું, આપને એટલું ગમતું નથી હોત- તો, એટલે આપણે ઓર્ડર કરી દઈએ છીએ, તો તરત એ વસ્તુ આવી જાય છે.
બરાબર.
હા, અને આપડે જોઈ બિચારીને શોપિંગ કરવું જોઈએ, મારા ખ્યાલ પ્રમાણે- તો, વસ્તુ એ જ વસ્તુ લેવી જોઈએ- કે, જે વસ્તુ આપણે આસપાસ નથી મળતી હોતી. જેઆપણે એમાં જોઈ કે, આ વસ્તુ આપડે જે શહેરમાં નથી મળતી, એ વસ્તુ આપણે એ શોપિંગ કરવી જોઈએ.
બરાબર, અને જ્યારથી ઓનલાઈન શોપિંગ આવી છે, ત્યારથી પછી- અ લોકો, બહાર નિકલમાં બહુ જ કસરાય છે.
હા, લોકોને બહાર જાવું ગમતું નથી હોતું, અને- ઓનલાઈન શોપિંગ ના કારણે, બધા ઘર બેઠા બધું મંગાઈ લે છે. તો, બહાર નીકળવાનું એ લોકોને, એટલું ગમતું નથી હોતું. નહીતર, જો આપડે ઓફલાઈન શોપિંગ કરવા જઈએ, તો બહાર આપડે- ને, નીકળીએ, તો આપણને- સારું રીએ કે, આપડે થોડાક- બારે દુકાનમાં જઈએ, ગમે એ વસ્તુ લેવામા તો, એકાબીજા ને આપડે મળીએ. તો, સારું રે, આપણે વાતચીત થાય, નવા નવા- નવા ધંધો બનાવી શકીએ! અને ઓનલાઈન શોપિંગમાં તો આપ- તે, એવું તો કઈ થતું નથી હોતું. ઓનલાઈન શોપિંગમાં ખાલી પ્રોડક્ટ આપણેે- સો પિંગ જ કરવી પડે છે.
બરાબર છે.
હા.
તો પછી, આપણે મળીએ બીજા ટોપિક પે, મને તમારી સાથે વાત કરીને બહુ જ સારું લાગ્યું.
હા.